બસ કોઈને કેસીીએ
જમી લીધું
જમી લીજો ભી
એવ એમને
સુ ચાલકોો
બસ શાંતિ એ હ શું કહો ઘણા દિવસે યાદ કરાય હમ
એવા
બસ આ જમીન હો શાંતિ થી બ જ બાર ઓટો મારવા આવ્યા હતા ઘડીક મિત્રો સાથે કબી છીએ એમ
બરાબર અમાર તો આજે બરાબર અમાર તો લાઈટ જ નથી આજે કમે
ઓહો લાાઈટો જઈ વરસાદ પડ્યો છે એટલા
હાા કાલની ગઈ છે
હમ કાલનું વાતાવરણ થોડું બદલણું
હા એટલે શું છે તાપ બઉ લાગે છે
હા હા ગરમી બહુ છે હા હજુ બાફ જેવું છે એમ થોડું વાતાવરણ ની અંદર હીજ એટલો બધો ભેજ નથી આવે એમ ઠંડ કાપીએ આપણને
ડીપી લઈને આવે છે
હમ હ
ડીપી બળે ગઈ છે પણ
ઓહહ હો હો જો તો બહ મોઢું વ ડીપી હ તરમ હમું કે ભ રાત પાછ નાઈટમાં લગાવું ને જી બીવા કામ કરવું એટલે બઉુ કાઠવું પડે
ના પણ સારું કેવાય અત્યારે એ લોકો લઈન તો આવી ગયા નાખવાની જ છે
બધ એમલે કાલે પેલી વીજળી પડી છે એર
હા હા એટ ત્રણ ચલી જગ્યાએ જઓ હા
હમ ભારે નુકસાન તો ખરું હોયમ ને કાલ વરષ
હા પારી બહુ નુકસાન છે અમુકનાં ઘરોમાં જીતો તો આવે તાને ખબર પડે શું શું વળી ગયું છે
હા પાસુ એઈ પણ ઘરું ઘરું કાલની વીજળી પડે પછી કુના ઘરમાં પંખો ટ્યુબ લાગડીલ ફ્ર્રીજ ક કોઈને પ્લગ ગ્યો કોઈના ઘર ઘંટી ગઈ કે શું ગ્યું તો હજુ વીજળી આવ પછી જ ખ્યાલ‌ આવશે ઈ પેલા
હા નય આવે ની આવે અને આમાં શું છે? કે જે ફ્રીજ હશે ને એ લગભગ બળી જાશે વધારે ઘરે ફ્રી ચોવીસ કલાક ચાલુ હોય ને
હા જે ચોવીસ કલાક ચાલુ આવે એ વસ્તુ ઉપર વધારે રહેશે.
અને પાછું શુંહે ફ્રીજ હે ફ્રીજ અને હા ફ્રીજ પછી હા અને એ સી પસી પંખો
હહહ
અને ટ્યુબ આપડે ગોળો એમ
ના ગોગો એ બ ઈ બધા સૌથી વધારે મેન વસ્તુ એ છેકે તમારે વીજળી પડવા થી તરત ફૂલ ડીમ હ થાય
હા એમાજ થાય ને અમારા ઘરમાં તો મે સાંભળ્યુ તું બે જગ્યાએ ન મારા ઘર માં એવું થ્યું ચાલુ લા લાઈટ ગઈતી અને બે વખત ગોળાએ લપઝપ કર્યું એમ
હા હા
વિજળીન કારણે
હમ્મ હા તો ઈ ફેર પડે વીજળીના કારણે બી હોય હા તો એ તમારે ઈ વસ્તુ જોવી પડશે લાઈટ યા પછી એ પછી ખ્યાલ આવેશે એ તો ત ચાલુ છેકે ગયું?
હા
હમ્મ
તાપ બહુ હૈ બધાએ શર્ટ કાઢી નાખે છે બધા પ ઘરની બહાર નીકલી ગયા સે અઅ પેલા ખાટલા લઈને બેઠા છે શું કરે
બરનાનસ છોકરા બાળકો ના રહી શકે ત્યારે એમ છોકરાઓનું ગરમીનું બ‌ઉ પેલું થાય એમ
હા
હમ્મ હા ગરમીનાં નાના બાળકો ના રહી હકાય એમ
ના જઈ હકે બઉ બઉ તોફાન
હમ બ‌ઉ બહુ નુકસાન કર્યું કાલે વાવાઝોડું ન વરસાદ બઉ નુકસાન કર્યું. ભારે નુકસાન પાટણના અમારા પાટણની અંદર પાણી ભરાય છે આપડે થોડું અ નાળા આગળ ભરાય છે રેલ્વે નાળુ છ એક ત્યાં ભરાય છે પછી એક પીતમ્બર તળાવ છે ત્યાં થોડું ભરાય છે પાણી તો હમ્મ હ પાણી ખાસ્સું ભરાય છે પાટણની અંદરેય અમારા એરિયામાં જ ભરાય છે ને તમારમ સાધન બાઈક કે એવું કઈ નીકળી ના શકે ચાલુ વરસાદ હોય ને તો હા તો ચિંધ્યા દરવાજા
કયો એરિયા કેવાય આપણો?
સિંધિયા દરવાજા
સિંદિયા દરવાજા
હમ્મ
પણ તાર સોસાયટીન નામ શું? સોનલપાર્ક સોસાયટી નામ સોનલપાર્ક બરાબર પછી હ એ તો તમારું એ આમ શીતળામાં ચોકડી કેવાતું હશે ને?
હા એરીયો જ એજ કહેવાય ત્યા એરીયો એરયોજ ગણાય
આપેલું અ રેલ્વેનાળું બને તે એનું કામ પૂર્ણ થઈ ગયું કે ચાલુ છે હજી?
હમ્મ હા ત્યાંથીઈઈઈ પૂર્ણ થઈ ગયું છે હવે તો હ હવે અવર જવર થઈ શકે છે
અચ્છા હું લગભગ ત્રણ ચાર દિવસ પેલા નીકળ્યો હતો
હમ હમ
પણ ત્યાં જવાય એવું નતું એમ
હમ હમ ના હમણાં એક મિત્ર ઘેન આવ્યો હતો એટલે એ કેતો હતો કે અત્યારે ચાલુ થઈ ગયું છે તે વત
ણ કે અમે નીકળ્યાે ને ત્યારે રેટ નો ઢગો અંદર પડ્યો હતો નાળમ ની અંદર અમે હા અમે સ્પેશિયલ શું આમ ચેક કરવા નીકળ્યા હતા.
અમે સ્પેશિયલ હા કે ચાલુ હોય તો હા પણ બાજુ રસ્તો હતો ત્યાંથી નીકળી ગયા અમને ખબર હતી કે અહીંયા રસ્તો છે જ એમ
હમ હમ.
જઈ એમ હી હો એ રસ્તે જઈશું એમ વૈકલ્પિક રસ્તો હોય ને
હા વહીકલ તો હોય ને ઘણા રસ્તે હોય આજુબાજુ બીજા રસ્થી નીકળી શકાય હમ બસ તબિયત પાણી રેડી તમે કો કેવું તબિયત
આપ આપણે રેડી રેડી હોય એકદમ રેડી આવ. મજા મજા બીજું કયો. હલો.
કેમ કો જવાબ તો જોબ તમારી લેબોરેટરીમાં છે ને એમ
હલો.
ટેસ્ટિંગ આવવાક નથી આવતો ટેસ્ટિંગો
હા ટેસ્ટિંગ આવે આવે છે આવે છે.
એવું છે એમ ને
હ હ આનજ બી થોડો કોશ આવે છે પ્રાાઈવેટાવે છે બધા
એવું છે પ્રાઈવેટ નું કામ વધારે ચાલુ છે. અથા તો સોલાર એનર્જી પર બહુ કામ ચાલી રહ્યું છે એટલે
અરે બઉ બઉ સોલાર નું કામ બઉ આવે
કારણ કે ગવર્મેન્ટ તાર સોલાર પ્રોજેક્ટ ઉપર બહુ ભાર આપે છે એ
હા આપણે શું કેવાય રિલાયન્સ નું કામ અમને બઉુ આવ્યુંમ ચારણ કસી
હા હા એ બહુ બહુ આવતું છે એનું
હમ હમ
કારણ કે ત્યાં બહુ મોટો પર પ્રોજેક્ટ બની રહ્યો છે ચાલીસ મેગાવોલ્ટ ન પાવર પ્રોજેક્ટ
હા પોત્રીસ વીઘાની અંદર બનાવે છે લોકો
એવું જ એમ ને
મા નજર ના પો કે હા અને એકલું રણ પાછું
હા રણવા તો ત્યાં તો ખાવડા સાઈડ ખાવડામાં બનાવે છે ને આ ગાણી વાળા
હા એ તો બની ગય હોય છે તૈયાર
ના એ બને જ છે એ હજુ ચાલુ જ છે.
અચ્છા એટલો મોટો પ્રોજેક્ટ ચાલુ છે.
હમ
બરાબર.
હ એ આ ગવર્મેન્ટ કામ તો હાલ તો બઉ ધીમા હશે એટલે ગવર્મેન્ટ હવેામાં ચોમાસું આવી ગયું એટલે હાલ તો એ તો બહ કામ ઓછું થઇ જતું છે. પેલું ચાલુ રહેતું પ્રાઇવેટ કામ તો શું એ લોકો તો પૈસા જલ્દી બનાવીને આપી દેવાનું હોય ને જલ્દી કમાઈ લેવાનું હોય, એટલે એ લોકો તો એવું આખ જ ના
ના ના.
હમ આપડે ચાલે એ બીજું સ ત્યાં ત્યા તો સોઈલ ટેસ્ટિંગ જ આવતું છે ને ખાલી તમારે
હા આપડે સોઇલ ટેસ્ટિંગ સોઇલ ટેસ્ટિંગ વધારે આવે એસબીસી હોય ને સોલ બિલિંગ કેપેસિટી
હા હા.
એટલે ક કન્સ્ટ્રક્શન સાઈટ ચાલુ થાય
હમ
ત્યારે લોકો એસબીસી કરાવે સોયલ બીરિંગ કેપેસિટી તમારી માટેની ક્ષમતા કેટલી છે તમે તમારી ઈચ્છક ભાઈ મારા દસ બિલ્ડિંગ બાંધવા છે દસ માળનું બિલ્ડિંગ કરવું છે
હ હ
દસ માળાની બિલ્ડિંગ તમારી જે માટી છે જમીનની એક એની એની ક્ષમતા છે કે નહીં એમ
હા દસ બાર ન બિલિંગ ઉભી કરી ને કોઈ ટાઈમે ભૂકંપ આવશે કોઈ આવશે તો પડી નહી જાય એના માટે ખાસ
પ્લસ એનું આખી વજનની ગણતરી થાય કે આટલા એક બિલ્ડિંગનું વજન આટલું હોય મંદાજી તેમ એકસઠ કોઈ ઝીરો ઝીરો ના હોય
હા એ તો થોડું પ્લસ માઇનસ તો રેવાનું છે હા પણ એની અંદાજ જ ગણતરી ઉપરથી કરી
હા હા કે આઠ લાખ ટન આઠ લાખ ટન વજન થાય તો આઠ લાખ ટન વજનમાં આ જે નીચેની માટી છે એક મીટરની માટે બે મીટરની મળ ત્રણ મીટર એમ બધા મીટરની અલગ અલ અ બેરિંગ કેપેસિટી નીકળે
હા
હમ તો કે આટલું થઈ શકશે હા એટલે આપણું જે પાટણ એનું એરિયા કહેવાય ને
હમ હમ
એ ભૂકંપગ્રસ્ત એરિયા કહેવાય એમાં ચાર માળાથી ઉપર બાંધવાની મનાય છે
હા
બરાબર ને બોમ્બે હા એ આપણું જે ભૂકંપનું એ કેન્દ્ર બિંદુ જે કેહેવાય ને એ આપણ કેન્દ્ર બિંદુ માં એમ
હમ હમ
એટલે આપણી પાટણ ના આજુબાજુના એરિયામાં ત્રણ થી ચાર માળા પણ બાંધ બાંધી ના શકાય એમ
હા બાંધકામ કન્સ્ટ્રક્શન વર્ક ના કરી શકો તમે બિલ્ડિંગ બનાવ્યું તો ત્રણ થી ચાર માની જ બલિંગ બનાવી શકો એટલે ઇન સોઈલ ઉપર થી એ ખબર પડી જતી હ ને એના પર થી
હા એ તો ખ્યાલ છે હા એનો આઈ જ જાય એટલે આપણી કેપેસિટી ઓછી છે
હા એટલે હાના એટલે જ કેવાય હા બરોબર એ એના પર થી ખ્યાલ આવી ગયો એટલે કેપિસિટી આપડી ઓછી છે એમબની કેપેસિટી સોયલ જેવી હોય એટલે
હા
હા બધી જગ્યા આમ તો સોયલો અલગ અલગ થઇ જતી છે ને કોઈ જગ્યાએ પાણી બી આવતું છે હા હા કારણ કે અમુક જગ્યા ઉપર પાણી ના સ્તર ઊંચા હોય એમ
હા હા
હમ એ વા એવી જ એવી જ એક જમીન હોય તો શું કરવા પાણી બહુ ઊંચા સ્તર ઉપર હોય તો એના માટે
એના માટે ઈ જે કન્સ્ટ્રક્શન લાઈન પછી તમારે પાણી હોય ને તો તમારે પાાયલિંગ લેવું પડે પાયલીિ
હમ
આ જેમ પલ આપણે શું કેહેવાય આપણે એમ સોલાર પ્રોજેક્ટ મને નહી પહેલું ભડતા
હા પાયલો ભરાય છે ત્યાં પાયલો ભરાય એના ઉપર ઉપર ઉઊભું કરવામાં આવતું હોય છે સોલાર ને પ્લેટોન બધું
હા એ એવી પલો ભરવામાં આવે જો પાણી ન લેવાલ હોય ને એના એના ભી અમે ટેસ્ટ કરીએી પહેલ
હમ એનાથી પાઇલ ની કેપેસિટી ખ્યાલ આવતી છે ને પહેલું ટેસ્ટ કરવા દીધ.
હા એ એ ખ્યાલ આવે આટલા ટેન મીટર સ્કવેર ન આટલું મેટ્રિક વજન આપીએ. તો વાંધો નહી આવે એ પેલા ટેસ્ટ કરી લેવામાં આવે.
હમ હમ.
હા ક એ રીતના હોય અમક જો પાણી ના હોય તો એને. ફાઉન્ડેશન કેવા્ટ ફાઉન્ડેશન આસોલેટેડ હ. ડાયરેક્ટ ભરી નાખવામાં અને જો કાદો પૂરણ હોય. કોઈ જૂનું પૂરણ નીકળ્યું તો તં પાાય લ આવે અને અથવા વોટરટેલ લેવલ શું હોય. કયો પણ ફાઇલ આવે બે જગ્યાએ ફાઇલ હમ હમ.
હા પલોથી કામ ચાલ હ હા એ લવ હા એ બરોબર.
તમારે પંદર વીસ મીટર કરવી પડે.
ભ ઊંડી કરવી પડે. આ તો જ થાય નેખ તો બાકી થઇ શકય જ નહીને ઊંડી ના હોય તો. નજીક ની હોય તો પી એ તો શક્ય જ ને વોટર ટેબલ ઓછું હોય તો તમે ચાલે.
હા તો ચાલ અમે હમ નવા હા હા અમે નવાપુરા ગયા ત હમને પલું ટેસ્ટ માટે. તો આમ કેવા કે જીરો મીટર એ પાણી.
ઓહ.
હા જીરો મીટર કોને કેહેવાય કે તમે આમ ચાલતા હોય ને. તોમી તમારા જેમ વર્.
હા હા હા મીટ માટી ભીડી થઈ જતી હોય ક નેનું ને ખાબચી ભરાઈ જત. તવા ઈવી રી.
હા એ એવું ચોવીસેક કલાક રે ત્યા ત એક પાવડો મારો ને. તો ધીમે ધીમે ધીમે ખાડો ખા હા ખાડો ભરાવા લાગે.
હમ્મ એતો બઉ જબરજસ્ત થઇ જાયને.
હા ખરેખર અમે એ જે એરિયા જોયો ને તો. અમુક એ લોકો એવું કીધું અમને.
હમ. એ લોકોને તો ત્યાં આમ તો હો. ખોદકામ કરે એટલે બઉુ કાઠું પડી જતું છે, તરત ના તરત ખોદકામ કેવી રીતના કરી હકાય એમ.
થોડું આમ ચાલ આવું ખુદકામ નમ તો એ રીતના કન્સ્ટ્રક્શન વર્ક. તથતશન બનાયું.
હા હા હા.
હમ.
એટલે બે હજાર સત્તરના. જે પુરાય હતું નવાપુરામાં એમાં એ લોકોને ખાર આઈ ગયો છે ગામમાં.
હમ હમ.
પેલા ખાડ નતો.
હા એ પછી ખારઈ ગય છે પૂરું વધી ગયું આ પાણી બહુ ભરાઈ ગ્યું છે. વધારે ટાઈમ સુધી પાવ ભરાઈ રે નીચે કારણ કે જમીનની અંદર વોટર લેવલ ઊંચું હોય એટલે. એના કારણે થી પાણી જમીનની અંદર સુસાય નહી ચુસાય નહી એટલે એના. કારણે થઈને હ ખેખે. વધારે ટાઈમ ભરી રહ્યો એટલે ક્ષાર આવી જવાનો એમ પાણી નો.
ક્ષાર આવી જાય હં.
હમ્મ.
હવે એમને પાયલું ફરવાય એમને એ જે. સ્કૂલ અમે જોઈને તો ખરેખર અમને દુઃખ થ એમ કે છોકરાઓ કારણ કે મેદાન તો હતું જ નહી. મેદાનના એરિયામાં તો તમે જે વાત કરી કે ખાબુચીયા ભરેલા જ હોય. તો રમબાનુ કયા છોકરાને.